હમ.
તામાં છું, તમે કેમ છો?
હું પણ મજામાં છું, આજે આપણે અ કની વિશે વાત કરીશું.
આજે આપણે અધિક માસ વિશે વાત કરીએ.
ખૂબ સરસ. વીષે થઈએ અધિક માસને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓ ઓલખાવામાં આવે છે.
એકદમ સાચું કયો સો અધિક માસમાં એ અધિક માસા માટે આવે છે હિન્દુ પંચાંગમાં ચંદ્ર અને અને સૂર્યવર્ષ વચેનો
તફાત દૂર કરવા માટે લગભગ ત્રણ વર્ષે એક વાર અધિક માસ આવે છે.
આ માસનું ધાર્મિક મહત્વ ઘણું વધારે છે ને.
હા એકદમ સાચું કયો આ માસ ભગવાન વિષ્ણુ સંપર્તિત સંપિત માનવામાં આવે છે અને તેથી એનો પુરુષોત્તમ માસ
કહવામે આવેે છે.
આ માસ દરમિયાન લોકો શું કરું છે?
ઘણા લોક પૂજા કરે સે, પાટ કરી સે, જપ કરી સે, તપ કરે સે, દાન કરે સે અને સત્સંગ કરે છે, ધાર્મિક ગ્રંથનું વાચન કરે છે.
દાન કરવાનું શું મહત્ત્વ છે?
બિલકુલ સરસ વાત કરી તમે મને બેન માન્યતા એ છે કે અધિક માસ કરેલું દાન પુણ્ય ફલ વિશેષ મળે છે. ગરીબોને અન્ન વસ્ત્ર અને જરૂરી વસ્તુઓ પર દાન કરવાનું મહત્ત્વ છે
એકદમ સાચું થયું ઘણા લોકો ઉપવાસ પણ રાખે છે ને એ જે ઉપવાસથી મન શરીર બને શુદ્ધ થાય છે. સાથે ભગવાનનું સ્મરણ કરવાનો અવસર મળે છે. ભગવાન નું યાદ કરે છે આ માસમાં લગ્ન નો ગ્રહ પ્રવેશ જેવા શુભ કાર્યશા માટે ટાલવામાં આવે છે.
એકદમ સાચું કું તો મેં. કારણ કે આ સમય મેં ભક્તિ અને સાધના માટે વિશેષ માનવામાં આવે છે તેથી માંગલીક કાર્યો કરતા કરતા આ આધ્યાત્મિક વિકાસ પર વધુ ધ્યાન આપવામાં આવે છે.
આજના વ્યસ્ત જીવનમાં અધિક માસનો શું સંદેશ છે?
આ માસમે અ આપણે થોડો થોડો સમય કાઢીને આત્મચિંતન કરવો જોઈએ. સારા વિચાર અપનાવનો અને જીવન સુધારવા સંદેશ આપજ.
એકદમ સાચું થયું અધિક માસ વિશે કેવી રીતે સમજાયું જોઈએ.
સંસ્કારો આપવા અને સેવાને સમજવા જોઈએ.
એકદમ સાચી વાત કરે. સારા સંસ્કાર જીવનની સૌથી મોટી સંપત્તિ છે.
બિલકુલ સાચો મા ધાર્મિક વિઓ માત્ર નથી પણ સારા સમય બનાવાની પ્રેરણા પણ આપે છે.
એકદમ સાચું થયું. આ માસમાં આપણે શું સંકલ્પ લેવો જોઈએ?
આમસમીક રોું ઈષ્ય અહંકાર અને ખરાબ વાત તો છોડીએ પ્રેમ સેવા અને બ ન મારક અપનામ જોઈએ.
એકદમ સાચું થયું ઓર ખુબ સુંદર રીત વિચાર છે જો આપણે સારા કામ કરીએ અને ભગવાન નું સ્મરણ કરીએ તો જીવનમાં શાંતિ અને સુખ મળી શકે છે.
એકદમ સાચું કું તમે બેન અધિક માસ આપણે કોઈ ગરીબ પરિવારની મદદ કરવાનો પ્રયાસ કરીએ સાથે દરરોજ થોડો થોડો સમય પ્રાર્થના અને સારા વિચાર માટે માથે કાઢયએ
એકદમ સાચી વાત છે. આથી આપણું જીવન વધુ સારું અને અર્થ પૂર્ણ બંનશે.
બિલકુલ સાચું તોમે બેન. અધિકમાંસ આત્મશુદ્ધિ સેવા અને ભક્તિનો પવિત્ર અવસર છે.
એકદમ સાચું કયું અ અધિક માસ આપને સારા કાર્ય અ દાન અને ભગવાનની ભક્તિ દ્વારા જીવન ન ઉજર બનાવવાની પ્રેરણા છે.
બિલકુલ સાચુકીય તમે બેન. અને અધિક માસમાં તો ગરીબોને ગરીબોને ખાણું અને ભોજન કરાવનું બી બહુ મહત્ત્વ છે.
એકદમ સાચી વાત છે તે મણાને ભોજન કરવાનુ. ખાણું વળને ખાણું દેનું વળને ખાણું ખવાડનું ખુબ અ સરસ છે.
બિલકુ સાચુ કીધું મેન. અને બેન તમે ખબર છે ઘણા લોકો પૂજા પાઠ કરે છે. અને અને પુરુષોત્તમ અને તમે ખબર છે કે પીપલનો પીપલની બી પૂજા કરે છે. અને મહાદેવજી ની પૂજા કરે છે.
હા મને ખબર છે એકદમ સાચી વાત છે. તે પૂજા કર ભગવાન ના પુજે ઓર અલગ અલગ ભગવાનના પુજે ઓર ઘર મે શાક પુરી બનાવીએ ઓર તે ખીર બનાવીએ ભગવાન ભગવાનને પ્રસાદ આપે છે.
બિલકુલ સાચું કીધું તમે. અને અ આ પુરુષોત્તમ મહિનાનું તો બહું બહું લાભ છે ઓ તો ત્રણ સાલે આવે છે. એક પુરુષોત્તમ તો
એકદમ સાચી વાત કહી બેન તમારી વાત બહું સાચી છે. અમ યોમિનો ખૂબ સરસ છે ઓર અ
આમ માસ ભગવાન વિષ્ણુ ની સંપત્તિમાં મતલબ વિષ્ણુજી ની પૂજા કરવાની આવે છે. તેથી પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. તેનું આ માસે દરમિયાન લો લોકોને ઘણા લોકો પૂજા કરે અને ઘણા લોકો દાન પૂણ કરે છે માન્યતા એ છે કે અધિક માસ કરેલું દાન અને પુણ્ય ફલ વિશેષ માને છે. અને ગ ગરીબોને વસ્ત્ર આપનું અને ગરીબોને વસ્તુઓ દેણી ખુબ મહત્વ છે ઘણા લોકો ઉપવાસ પણ રાખે છે આ દિનોમાં.
એકદમ સાચી વાત થઈ બહુત સારી માહિતી મળી ઓર બહુ જ સાર મને લાગે છે કે આત્મચિંતન અને ભગવાનની ભક્તિ તી માટે ખૂબ સારો સમય છે તે માસ.
બિલકુલ સાચું કયું તમે બેન ઉપવાસ કરવાથી મન અને શરીર બધે શુદ્ધિ થાય છે. સાથે ભગવાનનું શમન ભી કરવું કરવાને મળે છે. શ્રાવણ મહિના પુરુષોત્તમ મહિનામે
એકદમ સાચી વાત થઈ બેન. આજે એવું વિચારતો હતો કે પુરુષોત્તમ માસ શું હોય છે.
આજ તમારું કહેવાનું બહુ સરસ છે કે પુરુષોત્તમ માસ બહુ જ સારો દિવસ છે અને પુરુષોત્તમ માસનું મતલબ પુરુષો તો માંસ ને અધિક માંસ પણ કહેવાય છે. આ માસ ભગવાન વિષ્ણુને સંપત્તિ માનવામાં આવે છે અને ખૂબ પવિત્ર માનવામાં આવે છે લગભગ તીન વર્ષે એક વાર એક બાર આવે છે.
એકદમ સાચું થયું. ભગ ભગવદગીતાનું વાચન ભગવત શ્રાવણ અને સેવા કરનાથી આધ્યાત્મિક લાભ મળે લોકો ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી વિષણુની વિશેષ ભક્તિ કરે છે પણ શું આ માસમાં કોઈ શુભ કાર્ય કરવામાં આવે
બિલકુલ સાચુખ સમાન્ય ગીતે લગ્ન ગ્રહ પ્રવેશ નવા વ્યવસાય જેવા શુભ કાર્ય ટાલવામાં આવે છે. પણ ભક્તિદાન વ્રત અને સંકલ્પ કરવાનું વિશેષ મહત્વ છે બહત સારી માહિતી મળી શકે અને મને લાગે છે, કે આ માસ આત્મચિંતિત અને ભગવાન ની ભક્તિ માટે ખુબ સારો સમય સમય છે.
એકદમ સાચી વાત થઈ બેન આા મામાંસ આપણે સારા કર્મ સેવા દયા ક્ષમા અને શ્રદ્ધા સાથે જીવવાની પ્રેરણા આપે છે. હું પણ પુરુષોત્તમ માસમાં રોજ પ્રાર્થના અને થોડુંક દાન કરવાનો સંકલ્પ કરીશ
બિલકુલ સાચુકી બહુત સારી માહિતી મળલી મને લાગે છે આ માસ આત્મચિંતિત અને ભગવાની ભક્તિ માટે ખૂબ સારો સમય છે, એને
તમે કહ્યું કે પુરષોત્તમ માસમાં દાનુ નું ઘણું મહત્વ છે, કેવા પ્રકાર કાર નું દાન કરવા જોઈએ.
દાન હંમેશા શ્રદ્ધા અને આપણે શ્રમતા અનુસાર કરવાનું જોઈએ. અન્નદાન વસ્ત્રદાન જલદાન ગરીબ વિદ્યાર્થીને પુસ્તક આપને જોઈએ અનેને કેમ ગૌસે એવા પક્ષીઓ માટે ઘણા દાણા અને પાણી મૂકવું જોઈએ.
એકદમ સાચું થયું ફક્ત પૈસા આપવો યા દાન નથી જે બિલકુલ નહી કોઈ ભૂખ્ય માણસ ને જીવન કરાવવુ અ બીમાર વ્યક્તિની સેવા કરવી વૃદ્ધ લોકોને મદદ કરવી ચલો આપા ફરીએ વાત કરવા જય શ્રી કૃષ્ણ.
જૈસે કૃષ્ણ